હા, જેસી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં જ છું. પણ જોઓ ને હવે છોકરાઓનું વેકેશન થઈ ગયું છે તો એ લોકો કેટલા બધા મોબાઈલમાં એટલા બધા મોબાઈલ લઈને બેસી જાય છે કે મને ચિંતા થાય છે કે બહાર નીકળતા જ નથી ઘરની બહાર. આખો દિવસ ફોન પર જ હોય છે.
અરે. વાહ તમે તો સારો એવો વિષય વિચાર્યો કે આજે આ વિષય પર આપડે ચર્ચ ચા કરીએ થોડી ઘણી અને જાણીએ કે સ્માર્ટફોનના એટલે કે મોબાઈલના કેટલાક એડવાન્ટેજીસ છે એટલે કે કેટલાક ફાયદા છે તો કેટલાક નુકસાન પણ છે. સારો એવો વિષય છે.
સાચી વાત છે તમારી. મોબાઈલના ફાય દાઓ તો છે જ ઘણા બધા પણ એનો અતિ ઉપયોગથી એના કેટલા બધા નુકસાન થઈ જાય છે. છોકરાઓનું ભણવાનું બ-બગડે છે એમની આઈ સાઇટ કેટલી વીક થતી જાય છે.
હા. એ વાત તો ખરી કહી તમે અને સાથે સાથે મોબાઈલના ફાયદાઓ પણ એ છે કે એનાથી આપણું કામ સરળ બની ગયું છે. જોઓને પહેલા તો ખાલી સાદા ફોન હતા ત્યારે શું થતું કે લોકો વાત કરી શકતા હતા હવે તો વિડીયો કોલ એવા ફીચર આવી ગયા છે કે લોકો એક સાથે ચાર પાંચ જણ વાત કરી શકે.
હા, એ ખૂબ જ સારી નવી ટેકનોલોજી છે પહેલાં આપણને અહ લોકો સાથે વાતચીત કરવામાં એમને ચિઠ્ઠીઓ લખવી પડતી હતી અને આપણે આપણા કોઈ રિલેટિવ કે પરિચય અહ વાતચીત કરવા કેટલો લાંબો સમયે રાહ જોવી પડતી હતી પણ અત્યારે તો વિડીયો કોલના જમાનામાં એવું લાગતું જ નથી કે આપણે દૂર દૂર રહીએ છીએ. એનાથી એમ જ લાગે છે કે આપણે એક સાથે જ છે એ એક ખૂબ જ સારી વાત છે.
હા. એકદમ સાચી વાત કહી તમે. જોવ ને આજકાલ તો ન્યૂઝ અહ કે પછી કઈ પણ વસ્તુ હોય ઘરે બેઠા બેઠા બધું જ ખબર પડી જાય ફોન ના મારફતે કે દેશ દુનિયામાં ક્યાં કયા સમયે કઈ જગ્યાએ શું ચાલી રહ્યું છે. બધી જ ખબરો આપણને ફોન પર મળી જાય છે.
હા, અને આ ફોનના મદદથી આપડે કેટ ઘરે બેઠા કેટલું શોપિંગ પણ કરી લઈએ છ છેએ ગ્રોસરી શોપિંગ કરી લઈએ છીએ કે આપડી ઇમરજન્સીમાં આપડી દવાઓ કે મેડિકલ કેર એ પણ મોબાઈલના મદદથી આપડે ઝડપથી ઘર બેઠા મ લાવી શકીએ છીએ. એનાથી આપડો કેટલો સમય બચે છે.
હા. એ વાત પણ ખરી કહી તમે. અને પહેલા તો પહેલાના જમાનામાં લોકો સોંગ સાંભળવા ગીતો સાંભળવા રેડિયોનો ઉપયોગ કરતા હવે એ બધી જ સિસ્ટમ ફોનમાં આવી ગઈ છે, જે વૃદ્ધ લોકોને ભજન સાંભળવા હોય કે પછી કથા સાંભળવી હોય તો આજકાલ તો લાઈવ ઓપ્શન પણ આવે છે કે ઘર બેઠા જ્યાં કથા ચાલતી હોય ત્યાંથી આપડે લાઈવ જોઈ શકીએ છેએ આપડે.
હા, આ ફોનના ફાયદાઓની સાથે સાથે મને એવું લાગે છે કે જ્યારથી આ ફોનમાં નવા નવા ફીચર્સ આવ્યા ત્યાંથી ભલે આપડે લોકો સાથે કનેક્ટિવિટી વધી ગઈ છે, લોકો સાથે કનેક્ટ તો થયા છે પરંતુ એની સાથે એક લાગણી જે આપણને પરસ્પર મળવાથી અનુભવાતી હતી એ લાગણી હવે એકબીજા સાથે એટલી રહી નથી.
સાચી વાત છે. કેમ કે તમે જ જોવઓ ને આપણા ઘરમાં જ જોવા મળતું હશે કે આજુબાજુમાં જોવા મળતું હશે આપણને કે રાત્રે લોકો પરવારીને બેસે એટલે ઘરના બધા સદસ્યોના હાથમાં ફોન જોવા મળે છે. લોકો પરિવાર સાથ થે સમય વ્યતીત કરવાના બદલે ફોન જોવે છે કે ના ફ્રી થઈએ એટલે હવે ચાલ ફોનમાં જોઈ લઈએ. કોક નો મેસેજ આવ્યો હશે કે સોશિયલ મીડિયા પર રીલ સ્ક્રોલ કરવી હશે વિડીયોઝ જોવા હશે કે કોઈની સાથે વાતચીત કરવી હશે. પણ ઘરે બેઠેલા સભ્યોને કે ઘરે જે નાનું છોકરું હોય કે કોઈ વૃદ્ધ માણસ હોય એમને સમય નથી આપતા અને એ બધો સમય ફોનને આપે છે. એ તો ખોટું કેહેવાય ને?
સાચું એટલો બધો મોબાઈલ નો એડિક સન થઈ ગયું હોય છે લોકોને કે એ લોકો ભલે એક ફો એક સેકન્ડ પણ ફોન એમનાથી દૂર નથી રાખતા કંઈ પણ કામ કરતા હોય જો મોબાઈલમાં કંઈક કક નોટિફિકેશન આવી હોય કે કંઈ એવું રિંગિંગ થઈ હોય તો એવા દોડીને આવે કે જાણે શું એમને કંઈ ખજાનો મળી ગયોય ફોનમાં કે એટલા આતુરતાથી એ લોકો તરત જ બધી નોટિફિકેશન ખોલીને જોઈ લે છે. એટલે કેટલું એડિકશન થઈ ગયું છે ફોન નો.
હા અને વધારે પડતો વપરાશ ફોનનો એ આપણો સમય પણ બરબાદ કરે છે કે એક વાર આપણે ફોન જોવા લાગી જઈએ પછી આપણને પોતાને પણ ભાન નથી રહેેતું કે ક્યાં અડધો એક કલાક કે દોઢ કલાક નીકળી ગયો. એના લીધે આપડા કેટલાય કામ અટ ટવાઈ જાય છે. એટલે આપડે ફોનનો ઉપયોગ તવાઈ કરવો જોઈએ એમ નહી પરંતુ વધારે માત્રામાં ઉપયોગ કે બિન જરૂરી ઉપયોગ એ આપડા માટે હાનિકારક છે.
એ બિલકુલ સ-સારી વાત કરી ફોનનો ઉપયોગ આપણે મર્યાદિત અને સમજદારીપૂર્વક જ કરવો જોઈએ. હવે તમે જોઈ લો આજકાલ ફોનના માધ્યમથી સોશિયલ મીડિયા પર લોકો કેટલા એક્ટિવ રહે છે. એમાંથી એ લોકો કેટલું સારું સારું શીખે પણ છે અને પોતાનો ટેલેન્ટ પણ લોકો સુધી પહોંચાડે છે. અને ઘણા લોકો તો કેટલું સારું અર્નિંગ કરે છે. તો એ એક ખૂબ જ સારી બાબત છે.
હા પણ એની સાથે સાથે આપદે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ફોનમાંથી નીકળતા તરંગો એ આપડા શરીર માટે હાનિકારક હોય છે. એ આપડા મગજને કે આપણી સ્કીનને ખરાબ કરી શકે છે. વધારે પડતો સ્ક્રિ ક્રીન સ્ક્રીન ટાઈમ એનાથી આપણને ડાર્ક સર્કલ્સ પણ થઈ જાય છે અને લોકોને તો સીરીઝ જોવી એટલી ગમે છે ફોનમાં કે એ લોકો રાતે પોતાની ઊંઘ પણ બરબાદ કરે છે અને રાત રાત જાગીને જોવે છે પછી એના લીધે એમની સ્કીન ખરાબ થાય છે કે ડાર્ક સર્કસ જે એવી નાની નાની સમસ્યાઓ થાય છે.
બિલકુલ આ સિરીઝના લીધે તો ઘણા લોકોને અહ ઊંઘ ડિસ્ટર્બ થઈ ગઈ છે. એમને એમની ઊં -ઊંઘ સરખી થતી જ નથી અને સિરીઝમાં એટલા આતુરતા થઈ જાય એમ એમલે અરે હું બીજાની શું વાત કરું હું પણ એક વખતે એટલી બધી સિરી રીઝની એડિકશન થઈ ગયું હતું કે નહીં રાતના બે બે ત્રણ ત્રણ મને વાગી જતા હતા. પછી ધીરે એના લીધે મારી હેલ્થ પર અસર થવા લાગી ચલો ને એક એપિસોડ જોયો ચલો ને બીજો જોયો એમ કરતાં કરતાં ટાઈમ ક્યાં જાય ખબર જ ના પડે. પછી મેં મારી આ આદતને બદલી તો હવે મારું ધીરે ધીરે મારું હેલ્થ સુધરવા માંડ્યું છે.
સાચી વાત છે. એટલે જ તો આપણને ખબર હોવું જોઈએ કે ક્યાં કેટલો સમય અને કઈ રીતે ફોનનો વપરાશ કરવો જોઈએ. આપડે સાર સારા વે માં પણ તો ફોનનો ઉપયોગ કરી શકીએ ને. આપણને જ્યાં કામ હોય જ્યાં કઈક શીખવા મળતું હોય ફોનમાંથી ત્યાં એનો ઉપયોગ કરી શકીએ એ આપડા માટે વધારે સારું રહેશે અને એમાંથી આપણને બેનિફિટ પણ મળશે.
ઉપયોગ આપણને કરતાં આવડવો જોઈએ હવે તમે જુઓ ને કેટલા ટાઈમ પહેલાં આપડા આપડે અહીંયા કેટલી મોટી મહામારી આવી હતી તો તેમાં ફોન એક વરદાનરૂપ સાબિત થયા હતા. વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડ્યું એ લોક ઓનલાઈન શિક્ષા ઘરે બેઠા ઓનલાઈન શિક્ષા લઈ શક્યા મોબાઈલ ફોન ફોનના લીધે.
હા એ વાત તો છે પરંતુ તે જ સમયે આ મોબાઈલ ફોનના લ-લીધે લોકો વધારે એડિક્ટ થયા કે ના ત્યારે સોશિયલ મીડિયા પર લોકો એટલા એક્ટિવ રહેતા કે ખબર નહી એમની રાતોની ઊંઘ એમનું સ્વાસ્થ ત્ય પણ એના લીધે ખરાબ થયું છે.
ખરી વાંચ મોબાઈલ પહેલાંની દુનિયા આપણી કેવી સરસ હતી કે રાત્રે આપણે સાથે બેસીને બધાના પરિવાર ભોજન કરતું અને રાત્રે આપડા મમ્મી દાદી કોઈપણ આપણે એક બુક્સ કે બધાને બૂક્સ વાંચવાની હેબિટ હતી કોઈપણ વાર્તા સંભળાવ તા અને ઘરના બધા સભ્યો સાથે બેસીને ટી વી માં કંઈક અહ એવું પિક્ચર સારું એવું જોતા કંઈક રામાયણ એવું જોતા હવે તો એ બધું જોવા જ ના મળે. બધા પોતપોતાના ફોનમાં જ હોય.
હા અને વૈજ્ઞાનિકો એ પણ કીધું છે કે સુતા પહેલા એક કે બે કલાક પહેલા આપડે ફોન જોવાનું બંધ કરી દેવો જોઈએ અને આપણાથી ફોન દૂર મૂકી દેવો જોઈએ જેનાથી એના તરંગો આપડા મગજ ના જાય અને આપણને સારી રીતે ઊંઘ આવે નહી તો લોકોને જે ઊંઘની સમસ્યા થાય છે એ પણ આ ફોન એક કારણ છે. એટલે આપડે ધ્યાન રાખવું જોઈએ. કે ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગ કરવો જેનાથી આપણને ફાયદો થાય ના કે નુકસાન.
બિલકુલ પણ અત્યારે તો તમે જેમ કીધું કે બે કલાક પહેલાં ફોન નહીં જોવો જોઈએ પણ અત્યારે તો લોકો છેક સૂતાં સુૂતા જ્યાં સુધી આમ ફોન કહીને આ એમના હાથમાંથી પડી ના જાય ને એટલી ઊંઘ આવી ના જાય ને ત્યાં સુધી ફોન એમની સાથ તેને સાથે જ રાખે છે એ લોકો.
એજ તો ખરાબ આદ જ છે. એજ તો આપણે સુધારવાની છે. અને નાના બાળકોને પણ વધારે ફોન ના આપવો જોઈએ આજકાલ તો અમુક માતા પિતા શું કરે કે ઘરનું કામ કરવું હોય કે બાળકો હેરાન કરતા હોય તો એમને ફોન પકડાવી દે એટલે બાળક શાંતિથી ફોન જોયા કરે અને પોતે ઘરનું કામ પતાવી દે પણ આ આદત ખોટી છે એનાથી એમને ફોનની લત લાગી શકે છે અને એમનું ભણવામાં ધ્યાન ઓછું થઈ શકે છે. એના એ એની પાછળ માતા પિતાનો કે ફેમિલી મેમ્બર્સનો જ હાથ હોય છે. આ વસ્તુ આપણે સમજવી જોઈએ કે નાની ઉંમરે બાળકોના હાથમાં ફોન ન આપવો જોઈએ.
બા ફો બાળકને અગર તમે ફોન આપો છો તો એ આપડે ધ્યાન રાખવું જોઈએ કે એ એ લોકો કેવું કન્ટેન્ટ જોઈ છે ફોનમાં શું જોઈ છે કેમકે આજકાલ ફોનમાં એવી બધી પણ ગેમ્સ છે જે નાના બાળકો માટે સેફ નથી.
સાચી વાત કહી તમે. એટલે જ આપણને નોલેજ હોવું જોઈએ કે ક્યાં ફોન આપડા માટે ફાયદાકારક છે અને ક્યાં નુકસાનકારક છે. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.